ઇત્ર
હા અવાજ આવે છે.
હા મિત્ર આવે છે આવાજ.
હા મિત્ર શું કરી રહ્યા છો મિત્ર કોલેજ ચાલુ થઈ ગઈ કે
હા મિત્ર ચાલુ છે હવે હોસ્ટેલ પર આવી ગયેલા છે મિત્ર.
હા ઘરે બધા સારાને તબિયત પાણી.
હા મિત્ર સારી છે તબિયત પાણી
આમ તો મિત્ર
હમ એક વિષય ઉપર ચર્ચા કરવી હતી કે પર્યાવરણ અને પ્રદુષણ વિશે શું મિત્ર તમારા પાસે ટાઈમ
હા મિત્ર મારી પાસે સમય છે તમે કેયો ને શું કેવા માંગો છો? જો પર્યાવરણ અને પ્રદુષણ વિશે
સૌપ્રથમ તમને કવું કે પર્યાવરણને પ્રદૂષણ વિષય પર આપને સમજે કે પર્યાવરણ એટલે શું? આપણા આસપાસની હવા, પાણી જમીન, વૃક્ષ અને પ્રાણીઓ, પક્ષીઓ અને સમગ્ર એ કુદરતી વાતાવરણને પર્યાવરણ કહેવાય છે, એવું કહેવાય છે. પર્યાવરણ વિના પૃથ્વી પર જીવન એની કલ્પના પણ કરી શકાય નહી એવું કહેવાયલુ છે. અને શુદ્ધ હવા છૂવા ઉચ્ચ પાણી અને હરિયાળી આપણને સ્વચ્છ અને સુખી જીવન આપે છે. પરંતુ આજના આધુનિક યુગમાં વિકાસની દોડ સાથે પર્યાવરણનું સંતુ સંતુલન કે બંગડી રહું સે, વધતી વસતી ને આધુનિકરણ વાહનો વધતા ઉપયોગ જંગલોની કાપણી અને પ્લાસ્ટિકનો અત્રરેક ઉપયોગ પ્રદૂષણમાં સતત વધારો કરી રહીયો છે. આનાથી આપણના જીવનમાં કેટલી બધી નુકસાની પહોંચાડવાની સંભાવના આપણને આસપાસ દેખાતી હશે, આ સ્થિ આ સ્થિતિને સમગ્ર માનવજાત માટે ગંભીર ચિંતાઓનો વિષય બની રહ્યો છે. પ્રદૂષણના મુખ્ય ચાર પ્રકારો છે કે હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ જમીન પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ આ ચાર પ્રકારોમાં આટલી બધી આ પ્રાણીઓને એટલા બધા અસર કરે કે મનુષ્યને કરતા, જો એ લોકો તો જાનવર છે, તો બી પશુપાલનને બી આ પ્રદૂષણ ઘણું બધું નુકસાન પહોંચાડે છે. જેમ કે હવા પ્રદુષણના કારણ માંથી નીકળતા ધુમાડા કે વાહનોના ધુમાડા કે અન્ય કચરો બાળવાથી થાય છે, પ્રદુષિત હવાથી દમ હ એલર્જી અને અન્ય શ્વાસન સંબંધિત રોગો વધી રહે છે. પાણી પ્રદુષણ ત્યારે થાય છે કે જ્યારે ન નદીઓના તળાવ અને સમુદ્રનું ગંદુ પાણી રસ રસાયણો અને પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે. તેના કારણે જળચર જીવાનોનું જીવન, જોખમમાં પડે છે. અને મનુષ્યને પણ અશુદ્ધ પાણીથી ચેક બીમારીઓ થાય છે. જમીન પ્રદુષણ પ્લાસ્ટિક કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પણ ઉપયોગ થાય છે અને પરિણામે કહેવાયને કે જમીનને ફળદ્રુપતા ઘટે છે અને ખેતી પર પણ ખરાબ અસર પડે છે અને ધ્વની પ્રદુષણ પણ અવાજ આજના સમયમાં મોટી સમસ્યામાં પણ બની ગઈ છે. વાહનો હોય અથવા લાઉડ સ્પીકર અને ભારે મશીનોનો અવાજ થી માનસિક તનાવ ખલેલ અને સાંભળવાની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. એવી મે આપણને જોઈ રહ્યા છે. એ બધી સમસ્યાની તો પ્રદૂષણ ના કારણે વેશવે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે અને હિમ નદીઓ ઓગળવી રહી છે. વરસાદની પદ્ધતિમાં ફેરફાર થઈ રહ્યો છે અને પૂર દુષ્કાળ તથા ગરમીને લહેરો જેવી કુદરતી આફતો વધી જોવા મળશે. આ બદલ લાવવા માત્ર પ્રકૃતિ જ નહીં. પરંતુ ખેતી, પશુપાલન, માનવ જીવનનું. પ્રકાર, અસર કે આ સમસ્યા ઉકેલ આપને. પોતાના હાથમાં જ છે. તો પુત્ર વધુ માં વધુ વૃક્ષો વાવા જોઈએ દરેક. ફક્ત વર્ષ માં એક વાર. પાંચ જૂન એટલે વૃક્ષારોપણ ના દિવસે જ આપણે વૃક્ષારોપણ કરવું ના જોઈએ પરંતુ. આપણને. યોગ્ય યોગ્ય લાગે જે સમય કે વૃક્ષ વાવું જોઈએ તો. અને જેટલા વૃક્ષ વાવાની ક્ષમતા હોય એટલી વૃક્ષ તો એક વ્યક્તિએ. ફરજીયાત હોવું જ જોઇએ. એક વૃક્ષ અને એક લોકને એવુ ઓક્સિજન આપે છે અને પર્યાવરણ માં. સંતુલન જાળવવામાં મદદ કરે છે જેથી આપણે. ઓક્સિજન ના લીધે જ આજે આપને જીવી રહ્યા જો આપનું. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને તેમાં બદલે. કપડાંની અથવા કાગળની થેલીઓ ઉપયોગ કરવો જોઈએ. જેથી કારણે પ્લાસ્ટિક ના. અને એમ કેટલું બધું પ્રદૂષણ ફેલી રે છે તે અટકાવા થવાની થઈ શકે છે થોડું ઘણું. અને પાણીનો બગાડ રોકવો જોઈએ અને વરસાદી પાણીનો સંગ્રહ. કરવો જોઈએ વીજળીનો. બિન જરૂરી વપરાશ તાવવો જોઈએ. અને અન્ય શક્ય હોય તો ત્યાં સુધી સૂર્ય ઉર્જાનો જેવી સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. આ બધા ઉપયોગો કરે તેથી કરીને આ. પ્રકૃતિને દરેક મનુષ્યની જરૂરિયાત પૂરી કરી શકે છે એમ કહેવાય છે. પરંતુ દરેક મનુષ્યના લોભને નહીં. આ કેહવત આ આ વિચાર આજ પણ એટલો જ. સાચો છે કે જો આપણને કુદરતને બિનજરૂરી શોષણ કરીશું તો તેનું નુકસાન આખી માનવ જાત પર ભોગવું પડશે એવું કહેવાય છે તો એકદમ વાત સાચી છે તો શું મિત્રતા ને કંઈક માહિતી આપશો આ પ્રદૂષણ વિશે થોડી ઘણી માહિતી
હા મિત્ર તમે કીધું તે બધું સાચું જ છે કે આ આ પ્રદુષણને લીધે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે જે ઘણા બધા માટે નુકસાન છે આ માનવ જીવન માટે પણ નુકસાન છે અને બી બીજા જીવોનો જીવો માટે પણ એ નુકસાન છે પ્રદુષણ નું નુકસાન એ ખૂ ખૂબ જ મોટું નુકસાન છે જે જમીનનું પ્રદુષણ વાયુ નું પ્રદુષણ જળનું પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ અને ઘણા બધા આવી રીતે પ્રદુષણો થઈ રહ્યા છે જી જ કોઈ પણ જીવમાં જીવ માટે ખુબ જ નુકસાનદાયક બની રહ્યું છે જેથી જીવન જીવવું ખુબ મુશ્કેલ બની રહ્યું છે. કેમ કે આજના સમયમાં... જુદા જુદા રોગો થઈ રહ્યા છે. આ બધા પ્રદુષણોને લીધે લોકોને જુદા જુદા. રોગો થઈ રહ્યા છે. દમના રોગો પછી હાર્ટ જુદા જુદા રોગો થઈ રહ્યા છે. ચામડીના રોગો ધમ ના રોગો અને જુદા જુદા આવી રીતે રોગો થઈ રહ્યા છે. જે ખુબ માનવીને નુકસાન. પહોંચાડે છે. આ પ્ર પ્રદૂષણને લીધે, પર્યાવરણનું ખૂબ જ મોટો ભાગ પ્રદુષણમાં આવી રહ્યો છે. જે જેના આ પ્રદુષણ ના કારણો વાયુ વૃક્ષ વૃક્ષોનું કાપ વૃક્ષો કાપવાથી થઈ રહ્યું છે, અને પાણીનું એમજ ખ ખરાબ પાણી એ એમજ છોડી દેવામાં આવે છે. જેથી પાણી નું પ્રદુષણ થઈ રહ્યું છે. અને વાયુ નું પણ પ્રદુષણ થઈ રહ્યું છે. જે કારણ કે આજના સમયમાં મોટા પ્રમાણમાં વાહનો વધી ગયા છે. જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ નીકળે છે. અને મોટા મોટા ફેક્ટરીઓ માંથી પણ મોટા પ્રમાણમાં ધુમાડાઓ નીકળે નીકળી રહ્યા છે. જે વાયુ પ્રદુષણ માં એક મોટો ભાગ ભજવે છે. આ બધા પ્રદુષણને આપણે અટકાવવો જોઈએ. જેનાથી વાયુ પ્રદુષણનો ખુબ જ ઓછું રીતે બ બગાડ થાય અને આપણે વાયુ પ્રદુષણમાં ઘટાડો કરી શકીએ છીએ. તેજ રીતે પાણી નું પણ પ્રદુષણ થઈ રહ્યું છે. એક્ચ્યુલીમાં આ પાણી નું ખૂબ જ ઉપયોગ કરવા કરી કરવામાં આવે છે. અને આ પાણી ગમે તેમ છોડવામાં આવે છે. આ પાણીને સારે ફિલ્ટર કરીને છોડવું જોઈએ. જેનાથી પાણી સારી સારું પાણી છોડવામાં આવે. અને એ પાણી બીજા જીવોને નુકસાન ના કરે. અને આજ રીતે ધવનિ પ્રદુષણ પણ ઓછું કરવું જોઈએ. અને આપણે જમીનનો પ્રદુષણ પણ ઓછું કરવું, અને આપણે વૃક્ષારોપણ વધુ કરવુ જોઈએ કે જેનાથી વૃક્ષો વધે અને આપને સારી અને સ્વચ્છ હવા મળી રહે.
એના માટે આપણે વૃક્ષારોપણ પણ વધુ કરવું જોઈએ. પ્રદૂષણ થી આપણને ઘઉ ગંભીર એવી બીમારીઓ થાય છે. જેમાં દમ કેન્સર ચામડીના રોગો અને હૃદય ના રોગો આવા બીજા ઘણા બધા રોગો થઈ રહ્યા છે. અને મિત્રો તમે કીધું તેમ કે, આ પ્રદુષણ ને લીધે. અને ગ્લોબલ વોર્મિંગ અને તાપમાનમાં વધારો પણ થઈ રહ્યો છે. આ બધી આ બધું થવાને લીધે હિમ નદી તમે કીધું તેમ, કે હિમનદી ઓગળી રહી છે. અને એ હિમ નદીઓ ઓગળવાથી, ઉનાળા ના સમયમાં પણ પૂર પૂર જેવી પરિસ્થિતિ આવે છે અને લોકો ને ખુબ નુકસાન પહોંચાડે છે આ બધું થવાથી લોકોને ઘણું બધું નુ નુકસાન થાય છે અને એનાથી પણ જુદા જુદા પ્રકારના પ્રદુષણો થઈ રહ્યા છે. અને આ બધું પ્રદુષણ થવાથી ગ્લોબલ વોર્મિંગ અને આ બધા થઈ રહ્યા છે ઓજન ના સ્તરમાં ખુબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે જે માનવીય જીવનને ખુબ જ નુકસાન પહોંચાડે છે. પર્યાવરણ વિશે આપણને લોકોને જાગૃત કરવા જોઈએ કે શું કરવું અને શું ન કરવું કે જેના તે આપણે પર્યાવરણ પ્રદૂષણ અટકાવી શકીએકે અને ખુબ જ ઓછું પ્રમાણમાં આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ. આ બધી માહિતી આપવા માટે ખુબ મિત્ર તમારો આભાર ચાલો મિત્રો તો પછી આપડે ક્યારેક તમને ફોન કરીએ આપડે મિત્ર ચાલો મિત્ર.
આભાર મિત્ર.